હાલો શું કરો છો બીજુ
અમે તો હ
શું કરો છો હ શું કરો છો દીદી તમે
અમારે જો હજી કામ કાજ ઉપાયડું હજી તો કામકાજ અમે ઉપાયડું જ છે એન પપ્પા સાળા દસે ગયા પછી બાથરૂમ ગયા મે આજે કામકાજ ઉપાયઙું છે
ઓ એવું છે મે, તો જો, બધું કામ કરી નાયખું, સંડાસ બાથરૂમ ધોવાઈ ગયા- છે. રસોઈ હુકેવાય દુધ ગરમ થઈ-
હમ, તો તમે બહુ કામઢા હો. હલો
હલો
હલો, હમ તો તો તમે બહુ કામઢા.
હા હો, કામઢા તો અમે બહુ જ નાસી. અમારે, આઘડી બાર થાય તા, અમારે આવી જાય છોકરા ભણી ને.
ઓય.
હજુ, તો અમારે શાકભાજી લેવા જાવુ. શાકભાજી લેવા જાઉ હજીતો, હું બનાવું ઈ ન- -નકકી કરીએ, તમે શું બનાવવાના છે?
હજી, અમારે જો ડુંગળી બટેટા નું શાક બનાવાનું છે. ભાખરી બનાવાનું છે અત્યારે- પરોઠા કર્યા તા.
ઓ એવાછે કેવા પરોઠા કર્યા તા.
તરીંગલ, પરોઠા હોય ને તેલ વાળા આપણે કરીએ ને ઈ.
ઓય, હ, સારું. હું હાલે, બાકી તમારો છોકરો કેવોક તોફાની છે?
બવ તોફાની છે, અમારો છોકરો તો! ગજબનો છે.
હમ, ફોન જોઈ જોઈને તોફાની થઇ ગયો લાગે, ફોન ન બઉ દેતા હો.
તો, ફોન તો, જોતો જ નથી. પણ આમ તોફાની છે. ફોન ન જોવે ફોન ન જોવે એટલે તો વધારે તોફાન કરે ને પછી.
હા, ઈ વાત હાસી છે. આ તોફાન કરે ઈ હારું પણ.
અમારે મેમાન આવે, ઈ એ એમ કે છે કે, તમારા છોકરો ફોન નથી જોતો? પણ આમ તોફાન-
હા, હાતી ઈ તો એમ જ હોય ને જી- ફોન ન હોય, ફોન જોતા હોય ઈ છાનામાંના બેઠા હોય.
હમ
ને ફોન ન જોઈએ, ને કઈ કામ તો જોઈએ ને, કઈ કઈ છોકરું થોડું બેઠું રહે.
હમ, એટલે જ ને, આમાં જો નવીન નવીન ઉખે મારો કરે! ઉખે મારો નવીન નવીન કરે. કર્યા કરે નવીન ઉખે-
હા, મમ્મી પછી મૂક્યા રાખે કા?
હમ બધું કર્યા કરે પછી મમ્મી કામકાજ.
હ. હું હાલે બાકીને તબિયત પાણી સારા બધાય ના?
હા, હો, બધાય ના તબિયત પાણી સારા.
હા
અમારે તો, હમણાં માખી બઉુ વધી ગઈ છે. વરસાદ ની હોય કે, હું હોય, હમણાં વરસાદ આવવાનો હયશે ને!
હ, હ, તે માખી આવે ને આપડે-
હા હા, અત્યારે એ ટાઈમ હોય ને માખીનો.
આવે પછી વરસાદ
હા., રસોઈ તો તમારે મોડી હશે ને બનાવાની?
હ ન રસોઇ તો અમારે એક વાગે બનાવી હો
હ તરત બની જાયને, કેટલી રોટલી બનાવો?
ભાખરી હોય તૈયા
હે?
ત્રણ ભાખરી બનાવવાની હોય.
ઓહો ત્રણ જ તો તો બહ કેવાય તમારે ત્રણ ભખરી
આના પપ્પા કાઈક તો વરી એક જ થાય કઈ તો ઓછી ખાય.
હમ્મ
એટલા માટે
અમારે તો દસ રોટલી બનાવાની હોય.
હમ્મ બેય ની ફિફ્ટ ફિફ્ટ એમ
હમ્મ, હું નો બપોરે ખાવ એને એક ને ખાવાનું હોય.
તો તું હું કરશ
હું કાકડી ટમેટું ને બીટ ગાજર ને એવું એક એક નાખીને ખાઈ લવ. હવ બાયપીકમાં આવી ગયા છે હવે. કેટલોક ટાઈમ હાલીએ ડાઇટિંગમાં કઈ ખબર નહી.
એને કરતા ખાય લેવાય એવું કઇ હોય નહી વજન બજન કઈ ઉતરે નહી ખોટું
જોઈએ હવે ઉતરે કે ના ઉતરે.
હમ્મ
મઈનો દી કરવાનું કીધું સે અમાર ડઇટિંગ વાળી બેનો એ
અ હમ્મ
મઈનો દી પસી ઈ કે અસર બતાવે.
હમ્મ,
ત્યાં હુઢી એક જ ટાઈમ ખાઉ હવારે જો ઓલા બધાં એ નાસ્તો કરતા હોય કઈક વધું હોય ને તો જિરીક ખાઈ લઉ મોડું મીઠું કરું
અમ્મ.
ને આ બપોરે અવે સલાદ ને હાંજે એક કા દોઢ રોટલી ખાઉ.
બીજું કાય નય, બીજું સરબત ને એવું પીવાન નઈ ભૂખ નો લાગે, બોપરે સલાડ હારું થી ખાઈ લઉ એટલે
પછી ગ્રીન ટી પીવું છું બપોર પસી ભૂખ લાગે ને તો ગ્રીન ટી પીય લઉ એટલે ભૂખ નો લાગે.
એવું કરતી હોય હું તો.
હમ્મ. શું કરો તમાર જેઠાણી, દેરાણી તમાર શું કરો છો?
અમારે એક દેરાણી ભાગી ગઈ.
હમ્મ.
ને યેક, એક હું કેવાય કામ ધંધો કરેસે ને જેઠાણી કામ ધંધો કરેસ ઘરનો ને બધી હાલે સે અમારે.
અ હમ.
તમારે હુ કરે, જેઠાણી, દેરાણી છે કે નય?
અમાર દેરાની તો નથી જેઠાણી એક જ છે અજી.
હ, એવું સે.
હમ તમાર નણંદો શું કેટલીક છે, નણંદો તમાર?
નણંદો તો અમારે આઠ, નવ સે હો.
આઠ, નવ ઓ હો અ.
હમ, બે હાહરે વઈ ગઈ મને બીજીઓ અજિ સે. બીજીઓ ફોટા પાડે ને એવું કરે સે અવે તો, અત્યારે તો.
અત્યારે જ ફોટા પાળા આ, રીલો બનાવતા હશે સે કે નો બનાવે?
ના રીલો લગભગ નથ બનાવતી હો બઉપસ કાય ખબર નઈ.
હમ્મ, ફોટાને મૂકે પસી કા?
ઈ આ ફોટા પાડવાનો બો શોખ છે, તૈયાર થવાનો એટલે હાલ્ય હમ્મ. બોલો બાકી એમ શાકભાજી તમારે બધી મળી ગય?
હા, અ શાકભાજી તો અમને બધું ઈ જે આજે મંગળવારીમાં જાશું તો શાકભાજી ન્યાથી લેતા આવશું બસ.
મંગળવારી હોય, કે શનિવારી હોય?
શનિવારી, બધી વારી ભરાય અમાર બાજુમાં ઈ સોમવારી બાજુમાં ભરાય, ગુરુવારી ભરાય ગુરુવારી તો હાવ અમાર આલે હાઈલા જાઈએ ને શાકભાજી લેતા આવિએ.
હમ અમ્મ, તો તો હારું કેવાય.
હમ્મ, અને મંગળવારી થોડોક હવે તો જોઈએ હો. હ થોડો ટાઈમ પેલા તો‌ આઇવા તા હવે હમણાં નથી આવું. તણ ચાર વરહ પછી હવે પાછા આવીશું.
ઓહ હું તમારી સાસુ ને મજા આઈવી કે આ બાજુ ફરવાની?
બહુ મજા આવી હતી એટલે તો રોતા હતા તમાર પાસે
પછી રસ્તા માં કઈ કેતા નતા ને?
ના બહુ સારા છે હો એવું કેતા તા.
હ એ તો પસી ઘેરે જઈને કેતા હશે ને તમને તો નો કે તમારા સગા હોય એટલે
હમ ના બહુ મજા આઈ તી એમ કે દર્શન કરવાની બહુ મજા આઈ તી.
ઓય હા એ વાત હાસી છે દર્શન કરવાની તો કેને ન મજા આવે ભગવાન ને જોવા હાટુ તો માણે એટલે ધક્કો ખાતા હોય.
હમ
અમારા આજ જાવું શે ભીમરાણા, જોઈએ હવે નોકરી નઈ હોય તો જાશું હે.
મંગળવાર છે ને આજે?
હમ મંગળવાર છે. એટલે
હમ ચ જોબ ઉપર ગયા હોય ને તમારા હસબન્ડ તો
ના આ અત્યારે સવારના હાડા છ વાગ્યા ના જાય તી નવ દશ વાગ્યા આવે. પછી ઘેરે હોય બપોર પછી જાવાનું હોય તો જાય નકર ઘેરે.
કઈ નક્કી નો હોય.
ને વહીયા જતા હશે ને બપોર પછી નો
ના કન્ટિન્યુ એમ તો ન હોય અમારે દસ સાડા દસે જઈ પછી બાર વાગે અમાર સાડા બારે પાછા આવશે. પછી પાછા જમીને અ જવાનું હોય તો જાય નકર પછી લેપટોપમાં કામ હોય તો પછી એ કર
ઓય બોપોરે કેટલા નું હોય બોપોરે જમીને
જમીને બે અઢી વાગે જાવાનું હોય તો નકરતો લેપટોપ માં પછી કરતા હોય.
હ અ.
નકર ઘરે હોય પછી કાલ તો આખો દી પછી ઘરે જ કામ કર્યું તું.
ન અ.
તમારે નણદુ કેટલી
હમ અમાર નણંદ એક છે એક અમાર કાકાજીની છોકરી બેજ છે અમ એક સાસરામાં નંણદ તો તો અ કરે છે.
બો હારું.
હમ્મ.
તમારે બેનો કેટલી
અમે બે બેનુ
હારું તમારો વજન કેટલોક વધારે છે કે ઓછો છે?
ના ના મારે તો ઓછો હે નથી વાંધો.
તો સારું કેવાય.
અમે તો ડાયરીંગ એવું નો કરીએ પણ છોકરા જ અમાર તો વજન ઉતારી દે છે. વાયડા થાય શે ને એટલા માટે હમ્મ.
હા હું તમે જોબ કરો કે નઈ?
ના ના હો અમે ના ના.
હમ્મ હમ્મ. સિલાઈ કામને આવડે છે તમને એવું?
હા સિલાઈ કામ એવું આવડે છે પણ યા જો આમા લેતા આવતા તો પણ હજી હમણાં પાછા પપ્પા બાર ગીયા તા એટલે પછ પાછું કઈ નથ લાઈ આયવા.
હો.
ચણિયા કરવાના આવે ને આપડે લેડીઝ ના ચણિયા બનાવવાના હોય
નંગના કેટલા આપે એક નંગના?
એક નંગના તન રૂપિયા આપે દોરો આપણો.
હ અ તો તો મોઘુ નઈ પડે?
મોંઘુ જ પડે મોંઘુ જ પડે છે એટલા માટે હમણા નથી લેઈ આવતા અમે.
તમારે ન્યાના ન્યાના હોય એને જ આપતા હશે ને અમને અમારે જેવાન નો આપે ને બાર?
ના આઈ ના હોય એને જ આપે.
હ તો દેવા ઈ લોકો આવે કે તમારે જવાનું?
ના આ એમ તો હે ને અમારે જો એક ઠેકાણે થી અમે લઈ આવીએ ને તો ન્યા તો ચાર રૂપિયા આપે હે. આ તો અમે ઉપરથી લઈ આવીએ છીએ એટલે તન રૂપિયા આપે.
હોય હ તો સારું કેવાય અમારો કેક મળ તો મેળ કરી દયો એટલે તો એને કે ઈ લોકોને કે અહીંયા મોકલાવવાનું અહીયા ઘણું એ કામ થઈ જાય. અમારા એ બાયુ બધા ઘેરે જ હોય છે.
હમ
અમારો કોન્ટેક્ટ કરાવજો એ ભાઈ ને કે તમારે કામ દેવું હોય તો એને કે અમારે બધા લાગત બધાઈની ઘરે હંચાતો સે પણ કામ નથી કોઈ પાસે.
હમ
એવું છે.
હમ
એને કે પાર્સલ અમે મોકલાવી દઈએ ને તમે મોકલાય દો અમે કામ ભેગું કરીને મોકલાય દેસુ.
હમ હમ હાલો વાત કરીશું. કરીશ વાત હાલો ને કઈ થાય તો
હા આ
ચલો હાલો હું તમને પાછો કરીશ હવે ત્યારે.
શું એ સારું હાલો